બસ મજામાં તમે કેમ છો.
બસ ફાઈન ફાઈન અરે તમે ન્યૂઝ જોઈ કે નઈ અત્યારે હમણાં એક લેડી હતી બિચારી તેત્રીસ ચોત્રીસ વર્ષની તેને પુનાની અંદર રાતના પોતાના. કમેથી આવતી હતી એટલે પાંચ કે છ રસ્તાના જે પેલા કુતરાઓ આવે ને તે એના પર હુમલો કરીને બિચારી લેડી મરી ગઈ તમે આ ન્યૂઝ જોઈ.
ના ના મેં આ ન્યૂઝ નથી જોઈ પણ આનું કૂતરાઓ ન અત્યારે તો બહુ ન્યુસન્સ વધી ગયું છે, અમારી સોસાયટીમાં પણ કૂતરાઓ રાતે પણ બધો અવા એવો એ લોકો કરે છે ડિસ્ટર્બ કરે છે. અને સવાર પડે એટલે આપણે ઘરની પાસે બધા કૂતરાઓ આવીને અને બિચારા નાના છોકરાઓ જે રમતા હોય સોસાયટીની અંદર એ લોકોના પર બાજી પડે છે અને એ લોકોની પાછળ દોળે છે, એટલે આ કૂતરાનું. બહુ એટલે બહુ જ ન્યુસન્સ વધી ગયું છે.
ખાલી કૂતરા જ નહીં એકચુલી આ રસ્તા પર રખડતા બધા જ જે ઢોર છે, કૂતરા છે, બકરીઓ છે ને બીજા બધા બી જાનવરો છે એ બધાનો બો જ ત્રાસ થઈ ગયો છે. સરકારને આના વિશે કંઈક કરવું જોઈએ મને એવું લાગે છે કારણ કે હવે હમણાં વચ્ચે પણ હું એ જોયું હતું કે બે જે આખલા હતા તેવા ભીડાઈ ગયા હતા અને આખું ટ્રાફિક જામ થઈ ગયું હતું અને હવે જાનવરનો તો શું ભરોસો કોઈને મારી મતલબ લડવા લડવામાં આવી ને કોઈને ઉડાવી દે તો વચ્ચેથી અને કેટલાક એવા એક્સિડન્ટ થયા પણ છે કે જે આખલા આવે મોટી ગાયો તે ભીડાય અને રસ રસતા પર લડે એટલે બીજા જે આવજાવ કરતું જે પબ્લિક હોય તેમાંથી એકાદું બિચારું જેને ધ્યાન નહી હોય કે આગળ આવી રીતે ગાય લડાય છે તો કેટલી વખત ખરાબ રીતે એક્સિડન્ટમાં એ બિચારા માણસ ને ઈજા થઈ છે. અને ઘણી વાર જો બો ભયંકર હોય તો મોત પણ નીપજય્યું છે એટલે મને એમ થાય છે કે આ વસ્તુનું છે ને કંઈક તો બી અ ઉકેલ લાવવો જોઈએ સરકારને અને ઘણી વખત છે ને હું એ પણ જોયું છે કે અમુક લોકો લોકો છે ને તે એ લોકોને બધું ખવડાવે પણ છે. જો આપણે ના નથી કેહેતા આપણે જ જાનવરોને ખવડાવીએ તો આપણને પુણ્ય મળે પણ એનાથી એ લોકોની આબાદી પણ વધે છે અને દિવસે દિવસે છે ને એ લોક લોકો હવે છે ને આપણા માટે ને આપણા છોકરાઓ જે રમતા હોય ને એ લોકોના માટે ખતરો બનતા થઈ ગયા છે. એવું મને લાગે છે કારણ કે અ અને અવનવી બીમારીઓ પણ એ લોકો ના લીધે કરીને થાય છે. જો કઈ કૂતરા એ બચકું ભરી દીધું ને જો એ કૂતરો અડકાયેલો હોય તો રેબીસ થવાના ચાન્સીસ બી થાય છે અને એવા ઘણી જગ્યા પર એવા ઇન્સિડન્ટ આયવા બી છેને ન્યૂઝમાં આવ્યું પણ છે કે ફક્ત માત્ર કૂતરાઓના કડવાથી છોકરાઓને રેબીસ. થીયું છે ને હું રિસેન્ટલી ન્યૂઝમાં બી વાંચ્યું તું કે એક છોકરાને આવી રીતે કઈક રસ્તાના કૂતરાને રમાડતું હશે નાના બચ્ચાને તે બચ્ચું કઈક કડી ગયું હશે એ કૂતરાને હવે અરે એ છોકરાને હવે એ છોકરો પેલો ગભરાય ઘરે આવીને એ કીધું નય એના મમ્મી પપ્પાને કે મારા મમ્મી પપ્પા મને મારસે એમ કે ખીજવાશે કે કેમ તું એ કૂતરા સાથે રમતો હતો એમ કરીને તો એ પેલું કૂતરું બચકું ભરી ગયેલું તે કીધું નહી તો એના પર થી બિચારા બાર વર્ષના છોકરા ને બોલો રેબીસ થઈ ગયું એ રેબીસ માં ને રેબીસ માં એ છોકરો બિચારો મરી ગયો એટલે આ વસ્તુ છે ને હવે મને એમ છે કે થોડુંક સરકારને અને લોકોને થોડુંક જાગૃત થવું જોઈએ અને આનો છે ને કઈક નિવ નિવેરો લાવવો જોઈએ કે આ બધી વસ્તુને આપણે ઠેકાણે પાડવી કે આટલા બધા જે ઢોળ ને બધા જવ જાનવરો જે બધા રખડે છે રસ્તા પર તે વસ્તુ વસ્તુ ખોટી છે મને એવું લાગે છે.
ના ના બિલકુલ સાચી વાત છે. આ સમસ્યા અવે છે ને બહુ મોટી થઈ ગઈ છે. ખાસ કરીને તો રસ્તા ઉપર આપડે ચાલવાનું તો બિચારા જે વૃદ્ધ માણસ છે ને તે લોકોનું તો ચાલવાનું પણ એકદમ મુશ્કેલ બની ગયું. છે એટલે હવે એમ લાગે છે કે અને કોઈ આપણે રસ્તો નાગરિકો એ બી કઈક રસ્તો શોધવો જોઈએ. મને તો એવું લાગે કે આ મ્યુનિસિપાલટી વાળા લોકો એ છે ને થોડી થોડી જગ્યાએ કઈ સેલ્ટર હોમ બનાવી શકાય કે કઈ સ્ટરિલાઈઝેશન પ્રોગ્રામ ચલાવી શકાય કે શું કે આ કૂતરા લોકોને એટલીસ્ટ એ લોકોને કઈ વેક્સિન કેવું કઈ પણ મૂકેલું હોય ને તો આ એ લોકો કોઈને કોઈ દિવસ કડી જાય ને તો એટલીસ્ટ એ લોકો લોકો બચી પેલા જે લોકોને કડેલા હોય તેને કોઈ રેબીસ કે એવી કોઈ બી બીમારી નહી થાય નહી તો તો આ જે બધા અત્યારે ગાય છે કૂતરા છે એ બધા જે રીતે રસ્તા પર ફરી રહ્યા છે ને તે આપણા મા ભવિષ્યમાં બહુ મોટી સમસ્યા કરી શકે એવું લાગે છે અને મને બીજું એવું પણ લાગે છે કે છે ને આમાં લોકો પણ છે ને બો મોટી પ્રમાણમાં જવાબદાર છે હવે આ ગાયો તો તમે જો કે ચોમાસાની સિઝન ની અંદર છે ને બધી ગાયોને એના માલિક લોકો રસ્તા પર છોડી દે છે. હવે એ લોકોની જો પાલતું ગાય હોય એ લોકો જો પાળેલી ગાય હોય તો પછી એ લોકોની સંભાળ લેવી બી એ લોકો ની જવાબદારી છે ને એ લોકો આવી રીતે કઈ રસ્તા પર એ લોકો છોડીને આ બધા માટે સમસ્યા કરે તેવું નહી કરવું જોઈએ તો આના માટે મ્યુનિસિપાલટી એ બી છે ને કઈ એકદમ સ્ટ્રીક નિયમો બનાવો. જોઈએ કે આવી રીતે ગાયો, ભેંસો એ લોકોને છોડી નહી દેવાય. હવે મેં તો એ પણ જોયું છે કે ઘણા બિચારા જે પેટ કૂતરા હોય ને એ લોકો ગરડા થઈ ગયેલા હોય કે એમને કઈ બીમારી થઈ ગયેલી હોય તો બિચારા લોકોને એ લોકો એમ છોડી દે છે. હવે એવા બધા પ્રાણી લોકોને આપણેે આવી રીતે છોડી દઈએ તે કઈ સારી વાત નહી કહેવાય જો તમે એને પેટ તરીકે રાખ્યા હોય તો તમારી જવાબદારી છે ને કે એને એન ટાઈમ લગી. તમે એને સાચવો. વો એની સંભાળ લો પણ હવે છે ને એટલા આપડે કહી શકીએ કે આની અંદર છે ને લોકો પણ ભણેલા છે પણ એ લોકો પોતાની જવાબદારી થી ભાગી રહ્યા છે એટલે આ બીજું જે સામાન્ય વ્યક્તિઓ માટે છે ને આ બધું હવે બો મોટો પ્રોબ્લમ બની રહ્યો છે આના માટે તો મને લાગે છે કે આપણે છે ને કઈ સ્કૂલમાં પણ અને નાના નાના કઈ પ્રોગ્રામ જાગૃતિ પેદા થાય તેવા પ્રોગ્રામ કરવા જોઈએ કે છોક છોકરાઓ બી અને સાથે કેવી રીતે આવું કઈક થાય તો એ લોકો કેવી રીતે પોતાની સંભાળ રાખી શકે એવું બધું કઈક પ્રોગ્રામ કરવા જોઈએ. આપણેે જે લોકો ભણેલા ગણેલા છે તે લોકો કય ભેગા મળીને એટલીસ્ટ પોતાની સોસાયટી માં કે જ્યાં આવી રીતે બો કુતરા ઓ ને એવુ બધું છે તેના માટે કઈક રસ્તો કરવો જોઈએ. તમારું શું કેવું છે.
આમાં છે ને મને એવું લાગે છે કે જે આપણેે જે આ રસ્તા ઉપર જે આપણે કચરોને એમ તેમ ફેકી દઈએ છે ને મને એવું લાગે છે કે એ બી એક કારણ છે કારણ કે જો આ બધા રખડતા ઢોળ ને જે રખડતા કૂતરા ને બીજા બધા જાનવરો છે ને એ લોકોને ભૂખ લાગે. હવે એ લોકો શું કરે આ બધા કચરા માંથી જ વણી વણીને ખાય અને ખાય અને પછી બધું ગંધવાળ બી કરે એટલે છે ને કચરા ની બી એક સમસ્યા એવી છે ને કે ત્યાં મોસ્ટલી તમે જોશો ને તો બધા ગાય, ઢોરો, કૂતરાઓ ત્યાં પડવી પડ્યા જ હોય પડ્યા હોય ને બધા કચરો બી બધો રસ્તા પર લાવી આવી ગયેલો હોય એટલે આ એક બ મોટો રીઝન છે કે જો આપણેે એક થોડીક જાગૃતતા આવે અને આપડે જો કચરો ને બધૂ વ્યવસ્થિત કે ભાઈ કચરાની ગાડી આવે છે ત્યારે જ કચરા કચરો આપવાનો આમ તેમ ગમે ત્યાં ફેંક ફેંક નહી કરવાનું એટલે હવે એવું છે કે ઘણી વખત કઈક નોનવેજ આઈટમ બી હોય તેની બી બધું જે લેફ એના બી બધું જે બચેલું ખોરાક હોય તે બધું બી લોકો છે ને કય રસ્તા પર નાખે એટલે કૂતરા તો એની સ્મેલ આવે એટલે તરત જ આવે નોનવેજ આઈટમ ખાવા માટે અને એવી જ રીતે ગાયોનું પણ એવું જ છે કે અમુક બધું જે ખાવાનું હોય બચેલું ઘરનું તે બધું એઠવાડો એ લોકો નાખી દે એમ કચરા ની અંદર એટલે ગાય બી અને એમાં શું છે કે ગાય ઘણી વાર ખાવા ખામાં પ્લાસ્ટિક બી ખાઈ જાય છે અને તેના લીધે કરીને બિચારી ગાયો મરતી બી હોય છે પણ આ એક બો મોટી સમસ્યા છે. કેમકે હું હવે તમેસ અહ જોશો ને તો મારા ઘરથી હું જયારે નીકળું છું ને, તો એક જગ્યા છે જ્યાં પેલા કોઈ દિવસ કોઈ કચરો ફેંકતું નહી હતું, પણ એમાં શું થયું કે અત્યારે ત્યાં એક આગળ કોમર્શિયલ અહ પ્લસ રેસીડેન્શિયલ બિલ્ડિંગ આવી તો હવે નીચે બધી દુકાનો બયની અને દુકાનમાં નીચે મોસ્ટલી બધી હોટલો ખુલેલી છે, ને ખાવા પીવાની દુકાનો ખુલેલી છે. હવે એ લોકોનો બધો જે બચેલો કચરો છે ને તે લોકો તા આવીને ફેંકવા લાગ્યા. હવે એ લોકો એક બે જણા ફેંકવા લાગ્યા એટલે બધા જ તા ફેકવા લાગ્યા. હવે હું સવારે ઘણી વાર જોઉં ને તો કૂતરા છે, ગાયો છે એ બધી તા બધી ભેગી થયેલી જ હોય એ બધું ખાવા માટે, કે બધું-બધું ર અહ રાત-રાતનું બધું અહ હોટલ વાળા હોય ને એ લોકો એ ફેંકેલું હોય ને ખાવાનું બચેલું ને બધું, તે બધું ખાવા માટે આવે છે. એટલે આ બી એક કારણ મને એવું લાગે છે અને આમ તો જો બધી બજ બાજુ આ લોકો એ એનિમલ શેલ્ટર ના નામ પર ગાયનું તો એ લોકોએ કે ભઈ ગોધામ જેવું કે બધું બનાવેલું છે. પણ તેમાં બી સરખું મેન્ટેનન્સ રાખવું એ બી બહુ જરૂરી છે. કારણ કે આ વસ્તુ તો હું એ પણ અહ નોટિસ કરેલી છે કે વરસાદની સિઝનની અંદર અચાનકથી જ બધી ગાયો આવી જાય છે બહાર. હવે એ ક્યાંથી આવે છે એ નથી ખબર અને બધ ધું ટોળું વાળીન ને રસ્તાની વચ્ચે બધ ધી બેસે છે. એટલે ઘણી વખત રાતના જો આપડે ગાડી એમ તેમ લઈને નીકળેલા હોય અને અંધારું હોય તો ઘણી વાર એક્સિડન્ટના ચાન્સીસ પણ હોય છે. એટલે હવે આપણેે એવું આશા કરીએ કે લોકોમાં જાગૃતતા આવે અને આનું કઈક નિવેરો લાવીએ લાવે, એટલે શું છે કે બધા આપણા બધાની જે આપડું બધાનું જીવન છે તે થોડુંક સરળ થાય. તો મને બહુ સરસ લાગ્યું તમારાથી વાત કરીને આજે એટ ટલે હવે આપણે પાછી કોઈ વા અહ ટોપિક પર ચર્ચા કરશું, એટલે આજ
અચ્છા ચોક્કસ-ચોક્કસ આવજો. હમ.